હલો. કેમ છે તું મજામાં.
એકદમ મજા લ. તે આ ક છે.
હા જો બસ એકદમ મજામાં આ તો ફ્રી પડી એટલે મેં ક તને ફોન કરું. જમી દીધું તે.
હા બસ જમી ન તું હમણાં જ જમ્યું તું જમી કે નહી. કેમના છે ત્યાં આગળ તારા મમ્મી પપ્પા મજામાં તારી બેન શું કરે.
જલે મમી ને ફોન કરીને પૂછ શું કરે છે તોું વાયો ત કેટલા દિવસથી કોનાથી કરી
હા સાી તમે કેટલાક દિવસથી ફોન કર્યો તો પણ મા છે ચા છે વિ જોતે હતી મને લમકી પ્રોજેક્ટ ચાલે છે મારે ટ્રેનિંગ પીરિયડ ચાલે છે ને તો પ્રોજેક્ટ આપું પ્રોજેક્ટ આપું છું તો મારા સાહેબ સાહેબ ભણાવે છે હું પણ નિગ કરવા છે હકી તોુ વાય બીજું મા ફ છે ને એ સાંભળવાનું છે તે રપસ કરતી હતીથી તો આઈડિયા લેતી હતીથી
હ છે મારે બી જ્યારે મારે જારે બેચલર ન સેલ જ હતું ને ત્યારે મારે એજ પ્રોજેક્ટ હતો ત્યાતો મનિષહતાપણ યાર ઇન્ટર્ન શિપ મા બઉ એ તો મને તો કેવું કે માર તો એસટીએસસ સારું હતું તો મને જપટ વા લ્યો ત્યાં અમા ઇન્ટર્નશીપ માં તો કેવું ક ત્યાં સુધી જાવ ફ ના આવડે ને ત્યાં સુધી હા બ ના વધારે પકી જ આવા ક્રિપ્ટ મળવી જોઈએ હ
ના મારે તો હું કેવું કે મારે ડિઝાઇનિંગ જ કરનું છે મારે તાર તો કેવું ત એક પ્રોજેક્ટ લીધો હતો એટલે ત ખ જ છે પ મને ને મ કે કે યાર કેટલું કરીએ છ મહિનામાં કેટલું મળ પોતે તો અને કેટલું બધું ડીપમાં મને તો આપ્યું છે કે આમ કરો તેમ કરો કઈક નવું આઈડિયા લાવો આપણે જોડ રિએક બું ક્રિએટ કરી બી રઈએ પણ ચાલોજીિક ભી ચાલુ જો ને આમ તોારું નજીક ચા છેહેલી વાર અને ટોપિક મળ્યું છે તો એવું થાય કે કઈક નવું લાવવા માટે એમ કઈક એવું થાય ને કે કઈક બોલાય તો જાવ તો એકદમ ગમ છે મમ્ી જાવર મારું તો લોજક ચાલે છે ને સા્ય શીખને બહુ વાળ ના લાગી પણ તો કેમક મારા માટે એકમ નવું છે તોરેકતા વા લાગે મોસ્ટલી કેવુ હોય છે સિયા હોિયા આમ કામ એકદમ મસ્ત સ્મૂથલી થઈ જાય છે
સાચી વાત છે મારે તો ચાર કિ મા તો મહિનો લાગી ગયો હતો એટલે મારે કેવું થયું કે રિયાક ઉપર આવતા મને વાર લાગી અને અમાં તો ચાર જ મહિના હતા તો મેમે ડિસેમ્બર આખો આજ સ ગયો અને જવા સ્ક્રિપ્ટ મેં કેવું કર્યું કે પછી ચારજી પેઢીથી લોજીક લઈ લીધું અને લોજક લઈને પછી મે શું કરું ખબર છે તો આમ થોડા ઘણા એવા્યાસ કરી પછી પે વ કરવા ટાય કરું એટલે બની ગઈ વેબસાઇટ ઓલરેડી નોર્મલ જે દેખાવી જોઈએ જે લુક આવો જોઈએ નોર્મલ નોર્મલ બટ પછી મે રિયા શીખી મ રિયા શીખતા એવરી સેટરડે સડે અમાર તો કેવું કે સેટરડે તો રિપોર્ટિંગ હોય તોને આગળ વધતા હોય તો સેટરડે તો રિપોર્ટિંગ હોય એટલે સવાર ઉઠવાનું ને બધે રેકોર્ડ તૈયાર કરવાના આગલા દિવસે શું એ બધું હોય એટલે અનેને અમાર તો પાછા સ્ક્રીન શોટ બતાવવાના કે આ આ દિવસે આટલું કામ કર્યું અને એ દિવસે એટલું કામ કર્યું પ્લસ એ દિવસે ક કર્યું એમાં તમને શું નવું જાણવા મળ્યું એક લોજિક બી પૂછે કે તમને આવું લોજિક કેમ ન ખબર પડી કે તમે આઈડિયા કેવી રીતે આવ્યોઈન્ટ ઓળી લીધું કેવી રીતે અને પાછ એ લોકોને ના ગમે ને, એટલે મીન્સ કે એ લોકોને ગમે તો ખરુ જ કારણ કે આપડે જાતે પહેલી વાર ઇન્ટરશિપ કરતા હોય. એટલે એ લોકોને તો એવું જ જોય કે તમારું માઇન્ડસેટ ઇમ્પ્રુવ થાય પણ એ લોકો પણ કેવું કે એ લોકો એવું કેય કે આમાં વધારે ઇમ્પ્રુવ કરવું હોય તો તમારું લોજિક તમાર મ એ શું કરવું જોઈએ? ક્યુ ક્યાં કરના હે
ઓ, અચ્છા એવું છે. ના મારે તો કઈ નથી. એટલું બધું નહતું હોતુ રિપોર્ટિંગ તો અમારે મહિનામાં એક જ વાર હોય છે. પણ અમારે છો. એવું બતાવાનું હોય ખાલી એવી કે હોય કે તો એ પાંચ દિવસ ના સાઈન થાય કે તમે આ ટાઈમે રિપોર્ટ કર્યો તો ને આ ટાઈમે બસ એ ખાલી સાઈન જ હોય અમાર, તો બીજું કઈ પૂછતા નથી પ્રોજેક્ટમાં શું કર્યું, શું નઈ આમ તેમ. એવું કઈ બોવ એવું આઈડિયા પૂછે આપડને એમ કે, તમને શું નવું એમ લાગે છે કે તમે મેટ્રોમની પાર્ક જોઈ છે ખરી તમે એક્ટિવા. તમે એવું કીધું કે મેટ્રોમની સાઈટ જોઈ છે પણ એટલે મીન્સ કે વિડીયો મે જોઈ છે, તમે અમને ડેફિનેશન આપી તમે જોઈ છે. ખાલી બસ, આ બે દિવસના બાકી તો કે એવું તો કે આપડે આઈડીયા હોય ન બરાબર ના હોય. પણ એવું હતું
ચલોને કંઈક નવું ટ્રાય કરીએ પણ
બરાબર. સારું કેવાય તમે કોડિંગ ભણો છો. મન તો કંટાળો આવતો તો કોડિંગ કારણ કે મારું તો આખું જ જાતે કરવાનું હતું. તો બઉ જ ટફ પડ્યું તું માર તો બાપા છેલ્લે તો જારે મારે અમારે શું કેવાય ઇન્ટરનલ હતી ને ત્યાર તો હુ બી ગય તી મેકૂ યાર બના તો દીધું. હવ એક્સપ્લેનેશન કેમનું કરીશ. કારણ કે આપડે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણેલા હોય ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપ તો મારે વિચાર કે છે મમ્મીનું પ્રેઝન્ટેશન આપ્યું તું. પણ એમાં કેવું હતું. મા એક એક સેમમાં તો મારો નંબર આયો ને તરત લાઈટો જતી રી. અને પતિ ગયું અને બીજે દિવસ નવરાત્રી ચાલુ થતી તી અને અમારી એક્ઝામ બી ચાલુ થતી તી. તો એટલે વીકલી વેકેશન હતું. એટલે પછી બધાને જવા દીધું. અને અમાર તો પ્રોજેક્ટ સબમિટ કરાયો તો પણ મેડમના જે ગૂ ગૂ ગૂગલ ક્લાસી બઉ હોય ને એમાં સબમીટ જ નતો થતો. પછી અમે એની કોપી કઢાઈને કોપી કઢાઈન મેડમને આપ્યું તો મેડમ કે હવે બઉ લેટ થઈ ગયું છે ને હવે હું તમારા માર્ક્સ આ પ્રોજેક્ટ ઉપરથી મૂકી દઈશ કે છે. તમે જાઓ કે છે કેમ કે એમને બી એમને બી જવાન ટાઈમ થઈ ગયો તો. અમને બી મોડું થઈ ગયું તું. એટલે મેડમ કે તમે જાઓ કે છે તમાર એમ બી એકઝામ રેડી કરવાનું હુ વિકટ એક વિક જ છે તમાર પાસે એટલે અમાર તો એવું હતું કારણ કે અમારે દર વખતે વીક અમાર તો કેવું મહિને-મહિને એક્ઝામ આવે ઇન્ટરનલ. અન એક્સટર્નલ તઈન મહિના પતે પછી એક્સટર્નલ એવી રીતે હોય. એટલે પછી. કેવું ચાલે માસ્ટર?
માસ્ટર તો કઈ નઈ બસ જો ચાલે છે હવે માસ્ટરમાં. શું યાર કોલેજમા ગ્લોડ મળવા આવનું છે? મગજમાં તો જે બારથી આપડને નોલેજ મલે એ જ ને. સર ટીચર ભણાવે પણ મસ્તી જ એટલી બધી કરતા હોય કે આપડે કોલેજમા શું કેવાય કઈ કરીએલુ હોય ને બઉ મોસ્ટલી આપડુ કેવાય. બહારની જે એક્ટિવિટી બહાર કલ્ચર છે એમાં જ હોય કે આપડે બહાર જોબ રેડી કેવી રીતે અમારી ઇન્ટર્નશીપ આવી છે બસ હવે જો કંપનીમાં નથી જવાનું પણ અ અમને વર્ક ફ્રોમ હોમ જ આપી છે કે વર્ક ફ્રોમ હોમ તમે કામ કરો તો તમને ખાલી છુ તો અ તને કીધું ને કે આવી રીતે સિક્કો મરાવા જવાનું ખાલી કે આટલા ટાઈમથી આટલા ટાઈમ કામ કરું કે અને સર અમારા કોલેજમાં તો અલાઉડ છે કે વર્ક ફ્રોમ હોમ આપે તો વાઘો નહી પણ કે તમે નોલેજ પૂરેપૂરું લઈ લો અને કોલેજમાં તો જોવાનું કાય કી ઈટર શીપ તો મહિનાની જ છે ને મહિનો પછી તો કોલેજ ચાલુ જ ને તો મહિના એલે પેલા અમને શું કે થોડો ટાઈમ આવી રીતે આપ્યોને ખાલી પ્રોજેક ઇમ્પ્રવ કરવા માટે એમ છે કે મહિનામાં તમે કેટલું બનાવી શકો છો અમારે શવું છે કે તમારી તાકાત કેટલી છે કે તમે મહિનામાં કેટલું તમારું મગજ યુઝ કરી શકો છો બસ એ મહિના જ છે અને ત્યાંથી એમાં તો કે કોલેજમાં બધી આપી દીધી છે કે આ જગ્યા આ જવાનું આ જગ્યા કાય કી એમ સાઈન કરેલું હોય એ લોકો એટલે પછી વાંધો ના આવે એ લોકોને તો ક્યાં એ કરવાનું છે અને પછી ફ્રી છે અને એ લોકો અમને સ્ટાપન કઈ આપતા નહી એમ બે મહિના માટે સ્ટાપન આપે સ પછી એવું જ છે બધું
બોલ તને કઈ કામ હોય તો કે જે
હા ચોક્કસ કરીશ આવજે પછે તું આમ તો મારે મેં તો માસ્ર નહી કરું મન પેલે કઈ આઈડિયા નહી આપડે તો અહીયાંયા અહં ફરેલા એટલે આપણને કઈ આઈડિયા નહી માશે તો હું બઉુ ફરું છું પણ ચલો કઈ નઈ માસ્ટર કરો આગળ વધો બીજું તો શું બાકી તો અહી તો કશું છે આ નહી આપડી સિટીમાં તો જવું હોય તો મોટી મોટી સિટીઓમાં જ હોય કેમ કે ત્યાં જ આપણે સારી સેલેરી મળે તો જોબ બી ઓછી મળે મળે તો આપડી ફિલ્ડ ના મળે મોટી મોટી શહેરોમાં તો કેવું કે જોબ મળી રહે આરામથી આપણને ત્યાં ક કરીએ તો હા હડ